હલો, હલો હા, બસ મજામાં તમે કેમ છો
બસ, બસ, ફાઈન, ફાઈન, બોલો, બોલો શું કરો છો
બસ કાઈ નઈ વરસાદ પાણી આવે ને બેઠા, હું કરીએ
બસ એજ એજ એજ શું ક્યાય ફરવા જવાનું પ્લાન બનાયો છે નથી બનાયો
ના ફરવા જવાનો પ્લાન તો હતો હમણા અ જગન્નાથ આપડે પુરીએ ને ઝારખંડ ક્યાં મેળા મેળો ફરાય તો ત્યાં જાવાનું હતું પણ હવે એ કેન્સલ થઈ ગયું એવું છે હતો
અચ્છા
મેળામાં ફરવા માટે આપડે દસ દિવસ ભરાય ને ને હું કેવાય ગયા જગન્નાથ પુરી
હા, હા, બરાબર, બરાબર સરસ, સરસ
બાકી તો વરસાદમાં ફરવા જવાનું તો હું કેવાય પહાડી જગા હોય ત્યાં મજા આવે જવાનું
હા, મજા આવે જ્યાં ડેમ હોય આમ અમને લોકો ને અહિયા લોનાવાલા સાઈડ જઈએ જેમ ભંડાર કરાવાઆ તે બધું ડેમ હોય ત્યાં બહુ મજા આવે ત્યાં એકદમ અલગ જ મજા આવે ત્યાં એ વરસાદ હોય એટલે વધારે મજા આવે જવાનું અત્યારે તો અમે લોકો કેટલા ટાઈમથી ટ્રાય કરીયે છે તો આ બધે એટલું ફૂલ, ફૂલ, ફૂલ, બતાવે છે, કે મ ટાઈ મતલબ મળતું જ નથી અમને રિસોર્ટ વિલા આવું બધું કઈ મળતું જ નથી અમને.
હમ રિસોર્ટમાં તો અત્યારે હું કે. રિસોર્ટમાં તો અત્યારે વરસાદ નું મોસમ એટલે રિસોર્ટમાં તો અત્યારે એટલું ન હોય. બાકી તો પહાડી જગ્યા છે ઈ સાઈડ હું અત્યારે ગીર છે આપડે ગીર નું જંગલ છે એમ ઇ સબ સાઈડ.
હ અત્યારે આ શું લોનાવાલા સાઈડ વધારે બહુ જાય ને આ વરસાદ એટલે અ મને ડેમ ને ટ્રેકિંગને આવું બધું. કરવાની બહુ વધારે મજા આવે વરસાદમાં તો. તો રીતે અ એટલે અમને લોકોને જાવું તો ત્યાં તો પૂછ્યું તો. પોરસ પોલ બતાાવતા તુ તયા હોયે.
હું.
તો શું ઈ લોકો બે ત્રણ દિવસ રહી જાય તો મજા આવે.
હમ. આમ તો હું તો ઘણી જગ્યા ફરેલો છું આપણે નોર્થ ઇસ્ટ સાઈડ ફરેલો એ મજા આવે બધી સાઈડ. બસ ખાલી હું કેવાય કે આપડે મનાલી ઈ સાઈડ નઈ ગયો બાકી તો બધે સાઈડ.
અચ્છા અચ્છા હ મનાલી પણ જવા જેવું છે એકદમ સરસ છે.
હા સરસ છે તે પણ એના હું ઉનાળા માં મજા આવે ઈ સાઈડ ઉનાળામાં અત્યારે તો.
હા બાકી કઈ કઈ જગ્યાએ જઈને આયવા. હિલ સ્ટેશન કે એવું બધું ક્યાંય ગયા કે નહી ગયા.
આપડે હું કેવાય કે અ અસમમાં આપડે ગુવાહાટી કામાખ્યા મંદિર એ. પછી મિઝોરમ છે મણિપુર છે એ સાઈડ બધું ગુમેલો છું હું. પછી આ સાઈડ નીચે તો હું છે કે ગોવા છે અને ઈ સાઈડ એમ બાકી તો આપડે ઝારખંડ છે પુરી છે ઈ સે.
હમ બરાબર બરાબર સરસ સરસ. ગોવા ને એ બધે બી સરસ છે મજા આવી જાય.
હા મજા આવે ગઉ મસ્ત હતી અત્યારે પણ મજા આવે વરસાદના મોસમમાં પણ મજા આવે ત્યાં ગયા હોય ને તો.
હા બઉ મજા આવે ત્યાં જવાનું બી.
હા બાકી તમારે ક્યાં સપનું ક્યાં જવાનું ફરવા જવા માટે. ક્યાય સપનું તો હશે ને એ ગાદું.
હોય ને એમ તો હું ઘણી બધી જગ્યાએ ગોવા બી જઈ ને આવી.
હમ.
હા અહીયાં અહીંયા અહયા તો. મતલબ અ મહારાષ્ટ્ર માં ને એ બધેય મા તો જગ્યાએ બહુ જઈ ને આવી. ગુજરાત સાઈડ બી ઘણા બધા રિસોર્ટમાં એમ તો જઈને આવે પણ આમ. થોડું આગળ જવું છે કે વે મનાલી બી એમ તો ગઈ પણ હલો. કેવાય ને કે એનાથી આગળ આપડણેે લદ્દાખ લદ્દાખ નથી ગયા.
હા લદ્દાખ કેદારનાથ સે સબ સાઈટ.
એ બધી બઉ વર્ષો પેલા ગયા હતા તો છે કે હવે જાવું છે.
જી.
એક બે જગ્યા બસ એવી છે કે ત્યાં જવું છે. તની મજા આવે મને તો આમ બી ફરવું ગમે હા.
અત્યારે જઈ આવવાનો ટાઈમ હો ત્યારે પછી તો ટાઈમ ન મળે આપણી પાસે જવાનો ટાઈમ. ત્યારે તો ટાઈમ હોય તો હું કેવાય કે ફરી અવાય.
હા. બરાબર છે પછી તો શું બધું. કામમાં બધા બિઝી થઈ જતા હોઈએ ને પછી એવું. છોકરાઓમાં બીઝી થઈ જતા એટલે. ઘણી ઘણી જગ્યાએ તો વરસાદમાં જરાય ના મજા આવે.
અરે બો.
હમ ના મજા આવે એ તો પછી પછી જ પ્લાન કરવો પડે.
હમ અમે કેમ દરિયા સાઈડ રહીએને તો અત્યારે દરિયા સાઈડ બઉુ ઓલું હોય છે. મહાદેવ નું મંદિર હોય એની સાબ બહુ આસ્થા હોય શ્રાવણ મહિનો આવવાનો છે ને હમણાં
હા હા
આપડે સૌરાષ્ટ્ર બાજુ.
હા બરોબર છે. તો પછી શું આમ થોડું નવરાત્રી પછી જ એવી રીતે મજા આવે છે. તમે નવરાત્રી રમો કે નથી રમતા
હમ નવરાત્રી તો હા જાય કારે કારે કે રોજ તો નવ દિવસ તો ન જાય પણ એટ ટાઈમ મળે રાતે ત્યારે ગઈ એમ.
હા અચ્છા કે ન ક ત્યાં નવરાત્રી તો સરસ થતી હશે હા
હા નવરાત્રી તો એમ કે ગરબા તો આપડા ગુજરાતી ના ફેમસ છે ને નવરાત્રી
તો જઈએ બો જઈએ નવરાત્રી ની એક આમ શોખ છે બહ જ એટલે.
ને આપડે ગુજરાતીની શોક તો હોય ને નવરાત્રી
હા એકદમ એકદમ તો પછી શું પછી અત્યારે તો શું અમારે બધું તમને શ્રાવણ મહિનો ચાલુ થાય અમારે પરદ્યુષન ચાલુ થાય. એવું જ બધું થાય પછી
હ શ્રાવણ મહિનો પછી આવશે દિવાળી આવશે અને ઘણા તહેવારો આવવાના છે પછી તો ફરવા જવાનો પ્લાન બને.
જે વિચાર છે દિવાળી પર આ વખતે ફરવા જવાનો વિચાર તો છે જ. છુ્ટી શું ક્યારે મળતી રહેતી હોય ને ત્યારે થોડી
હા ત્યારે હમ એક મહિનો છુટી મળે છે ને સ્કૂલે પણ
ત્યારે સર થોડું બસ આ છોકરાઓને બી છુટ્ટી મલે ને એટલે પછી બસ છેકે જઈએ ત્યારે
ફરિયાવાનું હોય ટમ ટાઈમમા બસ કઈ ની અત્યારે તો વર્ વરસાદ હે તો બેઠા મેં કો લાવો કોલ ફોન કરીએ આમાં થોડુંક કામ કરી
હા હા એ જ બરાબર છે સારું લાગે જારે
બાકી તો જવાનું હતું આજ નીકળવાનું હતું પ્લાન હતો મારો જવાનો ટ્રેન પણ આજ અતી. તોમે ઝારખંડ સાઈડ જઈએ ક્યાંક એના મેળો લાગે ને ફેમસ મેળો છે ને ત્યાંનો દસ દિવસ લાગે
કયાં આગળ
જગન્નાથ મેળો આપડે ઝારખંડ રાશી
અચ્છા તું જવાનો હતો એમ
હમ હસ પ્લાન હતો પણ હવે આ કેન્સલ થઈ ગયો એવું છે.
અચ્છા
વરસાદ કયાં જાવા દે વરસાદ
આ વરસાદ ના કારણે બધું અડથું થોડું એવું થઈ જાય
ક્યારેક જવાનું ભી મન ના થાય એટલો વર્ સાદ પડતો હોય ને એટલે
મેં તું કાઈ વાંધો નહીં ત્યાં હુધી માં પરીક્ષા એક્ઝામ બેેગઝામ આવે છે બધું કરી નાખી પછી જઈએ હવે. ફરવા
હમ
હમ
શું કવ છો બાકી એકદમ ઓલરાઈટ બધું મજામાં છે?
બસ બસ મજામાં બધાય લહેરી લાલા
ઘરે બધું ઓલ રાઈટ મજામાં ને?
હમ બધે મજા
ક્યારે ક્યારે અહીંયા બોમ્બે આવો.
હ જાય હવે હું કેવાય કે કઈક આપડે શું કેવા કે એક્ઝામ બેક્ઝામ નીકળ્યા પછી આવી ફરી એમ એ પ્લાન છે હવે તો
હા બરોબર છે બરોબર છે હમ શું શ્રાવણ મહિનો આખો કરવાના હશો ને તમે
હમ સામે આ કમ દૂરહો હ વિશાર કરુ છે શ્રાવણ મહિનો આખો રહી જાય
અચ્છા
હમ
સરસ સારું સારું કરવા જોઈએ થોડું તો કરવું જોઈએ હે કે
હા મે કીધું કઈ કરીએ શ્રાવણ મહિનો આવે ભોળાનાથ નો તો રહીએ મેં કીધું
બરોબર છે. ના ના સારું છે થોડું તો કરવું જોઈએ જ ઘરોમાં તો સાચે કર ને અમારે આવે નેશન એટલે થોડી હળ તો કરતા રહીએ બાકી તો કરતા ના હો રહ્યા
આમ તો ક્યાં આપડે ઉઘ કરતા હોય હોઈની ને શ્રાવણ મહિનો આવે ત્યારે હોય એક મહિનો આપડે
બસ એ એ બસ એક મહિનો એ એ જવાય બસ ત્યારે જ કરતો હોય બાકી તો કોરસ થાય સાધના માં હોઈએ એવું થાય
હ એવું થાય
હમ
બાકી લંચમાં થઇ ગયો
બધું બધું થઈ ગયું આપડે હમ
નો ટાઈમ છે શા નો ટાઈમ છે
હા બસ એવું જ એવું જ પાંચલ પાંચ જશે એટલે એ થઈ જશે કાર થોડુંકાઈક એકદમ
એટલે મેં તમને કીધું મે કીધું કેડા ખમો મેં તો શાય પીવાનુ શા પીવાનું હતું ને એટલે મેં કીધુ કરું કોલ તમને પછી સા બનતો હતો ત્યારે તો સા પીને કરું કોલ.
અચ્છા અચ્છા હા શાંતિથી પીલો પીલો ચા
અ તો પી લઈએ આપડે ગુજરાતીથી શા નો પીયે તો કામ નું નઈ ને શા તો જોવે તે ત્રણ ચાર વાગે હ
ચા મને ના ચાલેે એ તો હવે નામ આવે ને તો યાદ આવી જાય
હા તો યાદ આવી જાય કે પીવો જ પડશે હવે તો
હા હમ બરાબર ઠીક છે. કઈ વાંધો નહી મળી ને સારું લાગ્યું વાતો કરીને
હમ હ દસ મિનિટ થ ગ હા દસ મિનિટ થઇ ગયા ચાલો ખાય ધન્યવાદ બાય બાય
ચલો બાય
બ